નમસ્તા મેમ કેમ છો? આજે થોડું વ્યસ્ત લાગો છો?
નમસ્તે નીતા મેમ. હા આજે કામ થોડું વધારે હતું. પરીક્ષા ના પેપર ચેક કરવા પડ્યા. તમે કેમ છો?
હું બરાબર છું. હા, પરીક્ષાનો સમય આવે એટલે કામ વધી જાય છે. તમે કેટલા પે-પેપર ચેક કરીએ આજે?
સાચું કહો છો નીતા મેમ. તો ટીચિંગ જોબ બહારથી જેટલી સરળ લાગે છે એટલી અંદરથી નથી. લોકો સમજે છે કે અરે સ્કૂલમાં જઈને પાંચ છ કલાક ભણવાનું અને પછી ઘરે આવી જવું પણ હકીકત માં આપણે ઘરે આવ્યા પછી પણ કામ પૂરું થતું નથી આપણું. લેસન પ્લાનિંગ કરવું પડે છે ઈચ દરેક સ્ટુડન્ટના લેવલ મુજબ લોકોને સમજાવવું પડે છે જે નબળા સ્ટુડન્ટ હોય એ લોકો પર આપડે વધારે ધ્યાન આપવું પડે છે પેપર બરાબર ચેક કરવા પડે છે પછી રિપોર્ટ બનાવી પડે છે પછી પેરેન્ટ્સ હોય તેને પેલા બચ્ચાઓનુંું લળણ ચડણ હોય એ લોકોને ડીલ કરવું પડે પેરેન્ટ્ સાથે આ બધું મળીને ઘણી મોટી રિસ્પોન્સબિલિટી બની જાય છે છતાં પણ જ્યારે પછી કોઈ સ્ટુડન્ટ આગળ વધે છે ને કહે કે મેમ તમારા કારણ મને સમજા સમજાયું ત્યારે જે ખુશી મળે છે ને એ બધી મહેનત વેઠવા જેવી લાગે છે
એકદમ સાચું કહો છો તમે એ સેટિસ્ફેક્શન ખરેખર પ્રાઇઝલેસ છે
આજે લગભગ ત્રીસ પેપર ચેક કર્યા હજુ પણ બાકી છે
હા એ તો છે પેપર ચેકિંગમાં તો સૌસે ઇમ્પોર્ટન્ટ પેશન્ટ બહુ જોઈએ
મને તો ક્યારે લાગ્યું છે કે ટીચિંગ માત્ર સિલેબસ પૂરો કરવા કામ નથી પણ એક એ રિસ્પોન્સિબિલિટી છે ફુચર ફ્યુચર બનાવવાની દરેક સ્ટુડન્ટ અલગ હોય છે કોઈ ફાસ્ટ લર્નર હોય છે કોઈ સ્લો લર્નર હોય છે કોઈ ઇન્ટ્રોવર્ટ હોય છે અને કોઈ ખૂબ જ આઉટ સ્પોકન હોય આપણે બધાને એક સરખા રીતે નથી ભણાવી શકતા ટીચર તરીકે આપણું કામ એ છે કે દરેક બાળકને સમજવું તેની સ્ટ્રેન્થ ઓળખવું હો અને તેને મોટીવેટ કરું ક્યારેક સ્ટુડન્ટ માર્ક્સમાં સારો નથી હોતો પણ તેની અંદર બીજા ઘણા ટેલેન્ટ હોય છે જે તે લે લો આર્ટ સ્પોટ ક્રિએટિવિટી સ્પીકિંગ સ્કીલસ રાઈટિંગ સ્કીલ્સ જો આપણે તેમને રેકોગનાઈઝ કરીએ અને એન્કરેજ કરીએ તો તેઓ જીવનમાં ખૂબ આગળ જઈ શકે છે
વાહ બહુ સરસ વાત કરી તમે તમે ક્લાસમાં શું નવી મેથડ યુઝ કરો છો
હું ગ્રુપ એક્ટિવિટીસ અને ડિસ્કશન વધારે રાખું છું
એકચુલી એવું જ છે જે આજ કલના જે બાળકો છે તે ટ્રેડિશનલ લેક્ચરથી બોર થઈ જાય છે એટલે પ્રયત્ન મેં પણ એજ કરું છું કે ક્લાસને થોડું ઇન્ટરેક્ટિવ બનાવ હું ગ્રુપ્સમાં ડિવાઈડ કરી દઉં છું અને ટોપિક્સ પર ડિસ્કશન કરાવું છું ક્યારેક ક્વીઝ રાખું છું ક્યારેક રોલ પ્લે કરાવું છું જેનાથી સ્ટુડન્ટ્સ ખાલી જે છે એ સાંભળતા નથી પણ એ લોકો એક પાર્ટિસપેટ પણ કરે છે ને કોઈ વાર મને તો એવું લાગે છે કે જારે સ્ટુડન્ટ પોતે બોલે છે વિચારે છે અને આન્સર આપે આપે છે ત્યારે લર્નિંગ વધુ ઇફેક્ટિવ બની જાય છે
હા એક્ટિવિટી બેઝ લર્નિંગ ખુબ જ ઇફેક્ટિવ છે
પણ એક પ્રોબ્લેમ છે કે કેટલાક સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ નથી કરતા
હા એ તો ઘણી મોટી કોમન પ્રોબ્લેમ છે કેટલાક વિદ્યાર્થીઓ નેચરલી શાય હોય છે અથવા તેમને ડર હોય છે કે તેઓ ખોટો જવાબ આપશે તો એ લોકો જે ક્લાસમેટ છે તે હશે આવી સ્થિતિમાં ટીચર તરીકે આપણું કામ બહુ મહત્વ નું બની જાય છે આપણે તેમને સેફ એન્વાયરમેન્ટ આપવું જોઈએ જ્યાં તેઓ કમ્ફર્ટેબલ ફીલ કરે હું યુઝઅલી તેમને સ્મોલ સ્મોલ ટાસ્ક આપું છું જેમ કે બોર્ડ પર એક વર્ડ લખવો શોર્ટ આન્સર આપવો અથવા ગ્રુપમાં બોલવો ધીમે ધીમે તેમનો કોન્ફિડન્સ તો વધી રહ્યો છે એ મને દેખાય બહ સારો પોઝિટિવ રિસ્પોન્સ મળે છે મને સૌથી મહત્વનું એ છે કે આપણેે તેમને જજ ન કરીએ પણ એન્કરેજ કરીએ એ લોકોને વધાવો આપીએ કે હા તમે સારું કરું છે તમારા અંદર એવું કીલ છે કે તમે હજી સારું કરી શકો
હા કોન્ફિડન્સ બિલ્ડ કરવું બહુ જરૂરી છે
ઓનલાઈન ટીચિંગ વિશે તમારો શું અનુભવ છે
ઓનલાઈન ટી ચિંગ વખતે મને સૌથી મોટો ચેલેન્જ લાગ્યો કોન્સન્ટ્રેશનનો સ્ટુડન્ટ સ્ક્રીન્સ સામે બેઠા હોય છે પણ ખરેખર ધ્યાન આપે છે કે ન એ નથી ખબર ખબર પડતી ઘણા સ્ટુડેન્ટસ કેમેરા ઓફ રાખ કે જે અને ટીચર તરીકે આપ આપણે ગેસ કરવું પડે કે તેઓ સાંભળે છે કે નહી સાથે સાથે નેટવર્ક ઇશ્યુ ટેકનિકલ પ્રોબ્લેમ આ બધું લર્નિંગ પ્રોસેસને અસર છે ઓફલાઈન ક્લાસમાં જ અને અને ઇન્ટરેક્શન હોય એ ઓનલાઈન નથી મળતો
હમ હા ઓફલાઈન ટીચિંગ બેસ્ટ છે મને લાગે છે એડ્યુકેશન સિ ચમાં થોડો બદલાવ લ આ લાવવો જોઈએ માત્ર માર્ક્સ પર જ ફોકસ કરવાથી સ્ટુડન્ટસ પર અનનેસેસરી પ્રેશર આવે છે તેમને પ્રેક્ટિકલ નોલેજ લાઈફ સ્કલસ કમ્યુનિકેશન સ્કલ્સ આ બધું પણ શીખવવું જરૂરી છે જો સ્ટુડેન્ટ્સ માત્ર બુક નોલેજ લઈને બહાર જાય અને રિયલ લાઈફમાં અપ્લાય ના કરી શકે તો એ એડ્યુકેશન અધૂરી ગણાય ટીચર તરીકે આપણું રોલ માત્ર ભણાવવાનું નથી પણ તેમને સારા માણસ બનાવવું પણ છે
દમ સાચું ટીચિંગ ટફ છે પણ રિવોર્ડિંગ છે એબ્સલ્યુટલી આ ચાલો હવે મે તમારે શું કહેવાની હતી કે કોઈ વાર બાળકો ના વ છમાં જી ભેદભાવ થઈ જાય છે, ઝઘડો થઈ જાય તો તમે એને કેવી રીતે સોલા કરાવો છો?
કઈ નહી મેં બંને પાર્ટીને એકબીજા સામને ઉઊભા રાખું છું. ને વાત કરાવ છું કે શું તકલુફ છે, શું પ્રોબ્લમ છે કેના માટે તમે કોઈ ઝગડ્યા છો? એ લોકોને એમ કરાવ છું મેં વાત આગળ પાછળ પછી એ લોકોને અંદર સુલેહ કરાવું છું. બસ
તો તમારે ટીચિંગ પ્રોફેશન કેવું લાગે છે ઓવરઓલ?
સાચું કહું તો ક્યારે મને એવું લાગે છે, કે ટીચિંગ જોબ એક ફૂલ ટાઈમ જોબ નથી પણ ટ્વેન્ટી ફોર કલાકની રિસ્પોન્સિબિલિટી છે. સ્કૂલમાં આપને સ્ટુડન્ટ સાથે ડીલ કરીએ છીએ. ઘરે જઈએ પછી પણ માઈન્ડ કમ્પ્લીટલી ફ્રી થતું નથી. લેસન પ્લાન વિચારો પછી બીજા દિવસે કઈ એક્ટિવિટી તૈયાર કરવી વીક સ્ટુડન્ટસ માટે એકસ્ટ્રા વર્કશીટ બનાવવી આ બધું સતત ચાલતું છે. ઘણી વાર પર્સનલ લાાઈફ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ રાખવો મુશ્કેલ બની જાય છે. છતાં પણ આપણે આ પ્રોફેશન છોડતા નથી કારણ કે કઈક અંદરથી સેટિસ સેટિસફેક્શન મળે છે. આપણે કોઈના જીવનમાં પોઝિટિવ ચેન્જ લાવી રહ્યા છે.
આપસોલ્યુટલી પેરેન્ટ્સ મીટિંગ પણ ક્યારેક ચેલેન્જિંગ બની જાય છે તમારું શું કેવું એ એના માટે
મને પેરેન્ટ્સ મીટિંગ ઘણી વખતે ચેલેન્જિંગ લાગે છે, કેટલાક પેરેન્ટ્સ ખુબ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, તેઓ ટીચર્સને સપોર્ટ કરે છે, અને બાળકની પ્રોગ્રેસ માટે સાથે મળીને કામ પણ કરે છે પણ કેટલાક પેરેન્ટ્સ માત્ર માર્ક્સ પર ફોકસ કરે છે, તેઓ સમજતા નથી કે દરેક બાળકનો લર્નિંગ સ્પેસ છેને અલગ હોય છે, ક્યારેક પેરેન્ટસ સ્ટુડન્ટ પર એટલો પ્રેશર નાખે છે કે બિચારો બાળક મેન્ટલી સ્ટ્રેસ્ટ થઈ જાય છે મને લાગે છે, કે પેરેન્ટ્સ અને ટીચર્સ બંનેને સાથે મળીને બેલેન્સ રાખવું જોઈએ સ્ટુડન્ટસની એબિલિટી પ્રમાણે એક્સપેક્ટેશનસ રાખવી જોઈએ, પણ પેરેન્ટ્સ સમજતા નથી
એ પણ છે
તમને કોઈ એવી ઘટના યાદ છે કે જે તેમને ઇમોશનલી ટચ કરી ગઈ હોય
ના ના એવું તો મારા સાથે કશું પણ નથી થયું કારણ કે મેં તો હમણાં ત્રણ વર્સથી જ ચાલુ કર્યું છે આગળ થાય થસ ઠીક ચાલો ઘણી વાત કરી લીધી
હ, ટીચિંગ ખરેખરે એક નોબલ પ્રોફેશન છે
ચાલો
હમ, ચાલો મળીએ